હેલો. તાર શુંહમ પાટે, હેલો. હલો આપકી આવાજ નહી આ રહી, સોહમ પટેલ. ના ના નથી આવતી તમારી આવે છે? હેલો. હાલ હા આવી રહ્યા છે તમારો અવાજ.
હસ કોટો બોલો.
હા હા અમે એ જ બોલીએ
આપડે હમણા સમયગાળામાં વરસાદની ખ ખાલીભાવ છે. તમે જાણો છો, કે વરસાદ ના હમણાં વાવામાં તમે જાણો છો કે વરસાદ આપણને જરૂરી છે, જેમ કે આપડ પાકનું જરૂરી છે એમ મોસ્ટ ઓફલી પાક ન વાવેતર થાય છે જેમ કે હવે વરસાદ નથી આવતો તો ખરું ઘણું એમ અભાવ છે કે
હજીમજી મનેલી જસ જેમ કે આપણ નનેમને તો અમારે તો એજ કે છે કે વરસાદ આવે વધુ અને અમારો પાક સારો થાય જેથી કારણે અમને તકલીફ ના પડે ખાવાની તે માટે અમે એવુંજ કરીએ છીએ કે વરસાદ ગણું આવે અમને સારું પાણી ે અને બીજું બધું સગર પૂરી થઈડ એ પાક સારો થાય અને બીજું બધું અમારેઈ કયુ કે વરસાદ આવે જેથી કરીને અમને બધી જરૂરતો પૂરી થાય અને અમારો પાક સા થાય જેથી અમને વેચીએ અને પૈસા મળે અને અમે તે ગુજારો કરી શકીએ એ માટે અમને વરસાદની ખુબ જ અમને જરૂરત છે અને હમણાં એવો મોસમ ચાલી રહ્યો છે કે જે વરસાદ હમણા આવતો નથી વરસાદ પણ અમે ટૂંક સમયમાં જોઈએ થોડા સમય અમે ખેતરમાં પાગ રાખી ્યો છે પણમે ખુ કુવા થી પાણી કરીને અંદર વાહવા પડે છે એટલે વરસાદ ઘણો આવે તો અમારેમડા થી આમ વરસાદ આવશે તો અમે વરસાદ થી જ પાણી આપતું ડાયરેક પણ હમણા વરસાદ તો જરા પણ આવી રહી રહ્યો છે અને પાકમાં અમારે બહુ જ જરૂર છે કે અમને પાણી ની અને અમારે કુ વામાં બી પાણી ખતમ થઇ ગયું છે પશે એ માટે અમને તો વરસાદ ની અમને ખુબ જ જરૂરત છે પણ વરસાદ જરાય નથી આવતો તમાર બાજુ કેવું છે
અમારા બાજુ પણ એ જ હાલ છે કે જેમ કે વરસાદ જે જરૂર છે હમણા પણ આવતો નથી હમણાં વધારે પડતું અમાર કાકા ન કેવું છે કે પાક વરસાદ નું તાપમાન વધારે મતલબમાં ગરમી ન વધારે વાતાવરણ છે વરસાદ ન વાતાવરણ નથી ને પુષ્કળ તળાવ છે નદીઓ છે બધી સુકાઈ ગઈ છે ને પાણી નું વધારો પડતું જરૂર છે ને ગરમી હોવાથી ઘરમાં રહેવાનું ટક પણ સંભદ થ ગ છે તમે જાણો છો કે આપણે હમણા તાપ ના કારણેમણા ઘરમાં રહેવાનું મતલબ રહેવાનું પોસિબલ નથી
હ હમણા એટલો જ આપ પડી રહ્યો છે કે અમારે અમારા સ્કૂલમાં તો લાઈટ જાય તોરે ત્યા એકદમ બેસીને ગરમી થી એકદમ ભયંકર ગરમી થી જાય અમારે વ વાંચવામાંમા ભણવામાં પણ ઘણી ભૂલો આવે છે અને લાાઈટ ન પણ ખુબ કાપ થઈ રહ્યો છે હમને એ માટે અમારે એવું કવ છે કે વરસાદ આવે અને ઠંડક થાય જેથી કરીને તાપમાનનો વધારો પણ થાયને તાપમાન જળવા રહે હમણાં વરસાદ ન માહોલ ખુબ ચાલી રહ્યો છે એટલે વરસાદ ઓછો આવે છે પણ અમને વરસાદ આવવાની શક્યતા વધારે જોઈએ છે અ અમે ગઈ કલે શનિવાર હોય તો અમે સ્કૂલમાં હતા તો શનિવાર હતો એટલે અમારે અ લાઈટ નો કાપ પડે દરરોજ દર શનિવારે તો કાલે પડ્યો હતો બે પીરિયડ અમે સ્કૂલમાં રૂમમાં એટલો બધો ગર્મીનો મોહોલ થઈ ગયો હતો કે ભણવામાં ખુબ જ તકલીફ પડી રહી હતી અને ત્યાં વરસાદનોો માહોલ છે પણ વરસાદ તો જરાય નહીં આવી રહ્યો છે વરસાદ ન વાતાવરણ વરસાદ આવતો જ નથી હવે અમે શું કરીએ ભણવામાં પણ ખુબ જ તકલીફ પડે છે હવે અમે શું કરીએ તમે કેવો
તમારે પ્રિન્સિપલ ની વાત કરવા પડે તમારે પ્રિન્સિપલ ને એવી રીતને વાત કરવા પડે કે વીજ કંપનીને જ્યાં મોસ્ટ ઓફ વાત કરી એવ વાત કરે તો મતલબ વીજ કાપવાની શક્યતા ઓછી થઈ જાય તમારા આચાર્ય શહેર ની વાત કરો જરૂરી સિનેમા
હા પણ આચાર્ય છેને અમે કીધું અમારે આચાર્ય સરને મે કીધું છે પણ તે કઈ કરવા માંગતા નથી અને ખાલી એ લોકો એ લોકોનું જ કામ કરવા માંગે છે અને અમારી અમણે સ્કૂલ બાબતમાં ઝઘડો થયો હતો તેમાં મીટિંગ રાખી હતી તો અમણે તે લોકો એ વાત કરી હતી કે સ્કૂલ માંથી જે મસ્તી એવું એમ જે કરે ધ ધમાલ મસ્દ એ લોકો એલ સી આપી દેવાની વાત કરી હતી પણ અમે તો એવું કહીએ છીએ કે તમે લાઈટ ની પેલા સગવડ અ અવે અમારે સ્કૂલમાં ત્યાં પેનલ છે ટી વી પેનલ તો તેમાં જ બધું કાર્યવાહી એટલે મતલબ સ્ટડી થાય છે અને તેમાં જો લાઈટ નઈ રહે તો તે પેનલ નો ઉપયોગ જ નહીં અને તેઓ પેનલ નો ઉપયોગ નહીં કરી શકતા તો અમે ભણીએ કેવી રીતે અને જો ભણીએ નહી તો અમે અમે અમણા બોર્ડમાં છે ત્યાં તમે આગળ કે રિતે બધીશો અને પખા ખુબ જ ગરમી ગરમી નો માહોલ છે તો ખુબ જ તાપ લાગે છે તો અમે શું કરીએ તમે કહો કઈ
એમાં તો મારે કેવું છે અમારે સ્ટુડન્ટ લોક પર વધારે ધ્યાન આપવું જોઈએ આચાર્ય કેમ કે આજ નુ તા લગી આપણું દેશ કઈ ની થાય તેના માટે આપણે સરકાર શ્રી ને ભી છે કે કઈ આગળ કઈ કાર્યવાહી કરે ને આચાર્ય
હમ અમાંરે તેવી અમને કઈ યોગદાન આપે અને અમે આગળ વધીએ સારા ટક્કા લાવી દેશના ભવિષ્ય માટે વિચારી એવું કેવું છે પણ હવે આચાય શ્રી માનતા નથી તો અમે પણ શું કરીએ તો અમારી સ્કૂલ તો સારી છે બધા ટીચરો પણ સારા છે પણ એ લાાઈટ ને પાણી ની બધી સગવડ અમારી સ્કૂલમાં પાણી ની પીવાની પણ સગન નથી એક જ ટાકી તેમાંથી ભી એકદમ ગંદુ પાણી છેં અંદ ખાલી હાથ ને પગ ધોવા માટે જ ઉપયોગી આવે અને અમારી સ્કૂલ પણ ઘણી બધી ખરાબ થેય ગેય છે ટૂટવાની છે અવે થોડાક સમયમાં વરસાદ ને ઘણો માહોલ આવે તો ટુટી પણ શકે છે અને અમારા વોશરૂમ તો દિવાલ પણ પડી ગઈ છે અવે તેમાં વોશરૂમ વોશરૂમમાં ગયાને જે દીવાલૂ ટુટી ટુટી પડી તો ઘણા માણહો ઘણા બાળકો ને નુકસાન પહોંચી શકે છે તો અમારે તો અમારે પેલા એજ કેવુ કે સ્કૂલ રિપેર કરો બધી માંગ છે તે પૂરી કરો તમારે શું કેવું
આપડે કલેક્ટ્રીસઈને મળવા જવા પડે એમાં માટે આપણે પ્રોસેસ કરવા પડે તેથી કરીને સ્કૂલમાં આવે આપુને જાચ કરે પડતાલ કરે અને આગળ કાર્યવાહી કરે અને આપડું સ્કૂલ નું કરે મારે તો એવી આસા છે છોકરાઓ આપડા જીવન ભર નો એ બાળકો પોતે ભણસે અને આ દેશ નુ ભવિષ્ય નું વિચારે છે એટલે એ માટે આપડણે થોડું ઘણું આપણે કલેક્ને જણાવુ જોઈએ જોએ કે એ બાબત માં
તો અવે અમે હ હવે અમારે તળાવ છે તાળાવમાં અમે રમીએ છીએ તો અમને હવે તળાવમાં છે પન ઝડમાં કોઈ પાણી આપતું નથી અ વરસાદ આવતો નથી એટલે ખુબ જ તડકો પડે છે તો અમારે ત્યાં વૃક્ષને અવે એસાબ થઈ ગયા છે તો અમારે તેવું કેવુ કે પાણીની અમને હમણાં ખુબ જ જરૂર છે.
આપણા ગા આપણા સોસાયટી ના જેમ કે સરપંચશ્રી. એને આવીને ધ્યાન દોરવું જોઈએ કે આગળના ભવિષ્ય માટે આપણા જે બાળકો છે એ આગળ વધીને ખેલકૂદમાં મોટામાં ભાગ ભેળવે. અને એમનું પોતાનું ટેલેન્ટ બતાવે અને આગળ વધે જેમ કે આપડા પોતાનું પ્રોડ આપણા વ્યક્તિત્વમાં જેમ કે આવી શકે છે. તો આપડે પોતાનો પ્રયત્ન તમારે શું કેવું.
અમાર એવું છે કે અમને ઘણી બધી પ્રવૃતિમાં ચાન્સ આપે અમે આગળ વધીએ સર અમાર સ્કૂલમાં મેડલ પણ છે પણ ખાલી એક અઠવાડિયા માં એક જ વાર રમ માં કાઢે છે પણ અમને તો એવું માંગે છે કે અઠવાડિયામાં ટ્રેનિંગ આપે આવું કરવું છે જેથી કરીને અમારે નેશનલ લેવલ કે સ્ટેટ લેવલ મા રમવા રમવાનો ભાગ મળે અને અમારું સારું પ્રદર્શન બતાાવી શકીએ અને અમે આગળ વધી શકીએ અને અમારી સ્કૂલ શાળા ગામ નુ નામ રોશન કરી એવું છે અમારું કેવું તમારું શું કેવું.
નહી તમારી વાત બરાબર છે એકદમ પરફેક્ટ વાત આપડે દેશનું ભવિષ્ય ને મતલબ વિચારી આપડુ ગામનું આજ વિચારીએ આપણે સોસાયટી નું વિચારીએ છે આપણે જિલ્લા કક્ષાનું વિચારીએીએ છે. જેમ કે તમે ભવિષ્યની વાત કરો એ બરાબર છે સાચી વાત છે તમારી જેમ કે આપણે આપડી એ કલાસે આપણે આપ પોતાનું વ્યક્તિત્વ કા પ્રદર્શન કરવું જોઈએ જરૂર છે. તો પણ તમારી વાત તો બરાબર છે એકદમ. જેમ કે તમારું આ વક્તીવમાં તમારી વાત સાચી છે.
હમ્મ. ચાલ તો પછી આપડે મળીએ ટૂક સમયમાં.
તો આપણેે આમ વાતમાંથી ઘણી વાર ચર્ચા લેવા પડશે.
હા ચાલો આપડે મળીએ.
કે તમે જાણો છો ક્યારે મ્યાનમાર તમે આવો રોમા તો તમે તમારો પ્રોડક્ટસ નવાર બતાવો તો તમને આમ અ અનુકૂળ વ્યક્તિને જે આગળ વ્યક્તિને મળે એઆ
હા.
વસ્તુ કરી શકે છે ને દોળવવા બોલબેટ રમવાનું વસ્તુ કેમ અમને જનરેશન વધુ પડતું આગળ વધતું છે. જેમ કે અભાવ હો એનું કારણે આપડણે એમાં વ્યક્તિત્વ પોતાનું બતાવી શકે છે જેમ કે તમે જાણો છો કે છોકરાઓ આવે એટલે આપડે અહિયાં રમવાનું ચાલુ કરે છે. તમારે શું કેવું છે એમ આ બાબતમાં
હા તમારું એવી બરાબર છે હમણાં ક્રિકેટ તો ચાલી રહ્યો છે કે જો અમને સારી પરફોમન્સ આપીએ અને અમારું સિલેક્શન થાય અમારા ઘરના પણ ગામના પણ ખુશ થાય અમારા મિત્રો બધા અને તેમને જોવાનો મોકો મળે અને તમે બી રમો એ માટે હરે તો સારું જ કેવું છે કે તમે પણ આવો ને અમે રમીએ અને અ પરફોર્મન્સ સારું થાય. ચાલ તો મળીએ પછી.
ઓકે ડન